એ મજામાં છે ને
તમે કેમ છો?
હા મજામાં છું હા આજે આપડે ગંદકી અને ગંદકી વિશે થોડું ચર્ચા કરીશું કંકે કે એવું છે કે આપણે ગંદકી કરવું જોઈએ નહી પણ લોકો સમજતા નથી કે ગંદકી કરવું જ છે પણ લોકો ગંદકી આપણે માણસ જ કરે છે બીજા કોઈ નથી કરતું ગંદકી માણસ કરે છે અને ગંદ કી માટે આપડે ગંદકીને રો કવા માટે આપડે ઘણો પ્રયાસ કરવો પડે કે ગંદકી ના કરે તે માટે આપડે ગંદકી નો સદ ઉપયોગ કરવો જોઈએ કે ગંદકી ના થાય તે માટે આપણે વધારે ગંદકી માટે આપણે લોકોને કેવું પડે છે કે અહિયાયા એમમ પિચકારી ના મારો ના ના તે માટે આપણે ગંદકી ના થાય
મારે શું કેવું હા એટલે પ્રદુષણ ન કરવું જોઈએ ગમે ત્યાં કચરો ના નાખવો જોઈએ ગમે ત્યાં કો ન જે કે આ કે જો ગંદકી ઘણા પ્રકારની હોય છે કચરો નાખવાથી પણ ગંદકી થાય છે ગમે ત્યા થૂકવાથી કમનીઓને ધુમાડાથી અ ગુઢુમાણથી ગંદા પાણી છોડ જોડવાથી આ ગટર ગટર ના સુવિધાથી પણ ગંદકી થાય એટલે ઘણા પ્રકારની હમ ગંદકીઓ થાય છે જેના લીધે હમ ખુબ એવું લાગે છે કે ગંદકીનું પ્ર પ્રમા ખુબ જ વધી ગયું છે અને પ્રદૂષણનુંું પ્રમાણ ખુબ જ વધી ગયું છે જેના લીધે આપણે પ્રદૂષણને અટકાવવાથી ઘણા પેલું કરવું જોઈએ, અમારા ગામમાં પહેલાં પ્રદૂષણનું પ્રમાણ ખૂબ જ વધી ગયું હતો. તળાવ નદીઓમાં કચરો નાખી જતા ગમે ત્યાં કચરો નાખ અને પ્લાસ્ટિક નો ઉપયોગ ખૂબ જ મોટા પ્રમાણમાં કરતા હતા, અને જેના કારણે અમને ખુબ જ મગજમાં પતી હતી, અને અન્ય વસ્તુઓ કરવાથી પણ ખુબ જ મગેજમાં અને ગામમાં રોગચાળો અને એવો ફેલાઈ ગયો હતો, અને તે કરવામાં અમને ખૂબ જ મુશ્કેલીઓ પડી હતી.
હા તમે કીધું તેમ રોગચાળો ફેરાય છે, અને ગંદકીઓ વધુ જેમ નાખે છે, બોડું કચરો ને એવું ટમેટા ફેંકી દે છે અને અને વિમલને એવું ખાઈ ને ગમેટા પિચકારીઓ મારે છે, અને ઘન ગમે તે એમ કરે છે. કારણ કે ગમે તેમમ કરી જાય છે તે માટે લોકો બીમાર પડવાનો ચાન્સ વધારે હોય છે. ગંદકી ના હોય તો બીમાર પડવાનો ચાન્સ ના હોય પણ લોકો સમજ નથી પણ ગંદકી કરે જ છે, લોકો ગમે તા કચરો નાખી જાય ગમે ત્યાં ટૂકે છે, ગમે ત્યાં અન્ય કોઈ પણ વસ્તુ ફેંક્યા કરતા હ અન્ય લોકો કરી જાય છે. અન્ય ગમે તે કરે છે, પણ ગંદકી કરવું જોઈએ નહી, પણ લોકો સમજતા નથી. ઠીક અને છ- છ અભિયાન કર્યું છે, સરકારે પણ ટેલો તેનો ઉપયોગ કરતા નથી પણ કરવો, જરૂરી છે, તમારું શું કેવું.
હમ મારે પણ એજ માનવું છે, અમે તો ગામમાં શરમ. સરપંચ ને અને અન્ય વિધાયક લોકોને કીધું કે તમે અમારા તેમાં ગંદકીનું પ્રમાણ કમ કરાવો અને અમે ધીરે ધીરે પછી. એક અઠવાડિયયોમાં એક એક દિવસ સાફ સફાઈ ન રાખીયો અને તેના લીધે અમારા ગામમાં સ્વચ્છ તળાવ છે, નદીઓ છે, અને આબોહવા શુભ સારી છે, પેલા પેલામાં પેલા એવું થયું હતું કે જેના લીધે આ દવા દવાખાના ના ખર્ચા પણ ખુબ જ વધી ગયા રોગચાળો ફેલાઈ ગયો, કચરો આજુબાજુ ખુબ જ ફેલા લાવવા માંડયો અને જેના લીધે ખુબ અસર થઈ અને હમ્મ એવું કરવું જોઈએ, કે કરો ઓછો અ અ આજુબાજુ કચરો ન નાખવો જોયે અને તે ખૂબ જરૂરી છે કે આપ આપણે એવું જ કરવું જોઈએ, જો આપ આપણે વધુ કચરો ફેલાશું તો આપણને અને આપણા પરિવારજનોને ખુબ મ મગજમારી પડશે અને આપણને અ એક પ્ર કર નુ દુષિત પ્રદેશેમાં રહેવું એવું લાગે છે, આપણો પ્રદેશ તો ખુબ જ સારો છે. છે કેમકે હમ્મ કેમકે આ બધું જ મળી જાય પાણી પણ સારું મ--. મળી જશે અને ખેતી પણ સારી થાય છે, અને જેના લીધે આપણને ખુબ સારું લાગે છે.
હા તમે કીધું તેમ આ બધું પ્રદુષણ કંપની ઓ માટે થાય છે, અને આ બધું પ્રદુષણ આ હ પ્રદૂષણ ક સ્વચ્છ ના રાખે તે માટે કંપની ઓ સ્વચ્છ ના રાખે અને નદીમાં બધું કેમિકલ છોડી દે છે, તે માટે અને
ફથી રાખવું જોઈએ પણ ગંદકી કરે જ છે ગંદકી કરે છે અને
અ લોકો પણ પેલું થાય છે હોસ્પિટલ જાય છે અને લોકો બ હોસ્પિટલ જાય છે તે માટે આપણે અટકાવવું જોઈએ કે હ ગંદકી કરવી નહી પણ કંપનીવાળા માનતા નથી અને અરજી કરે તો પણ લોકો નીયાળા એમ કે છે કે હેવે ના અટઈએ પણ પ્રદુષણ થાય છે કંપની વાળા લોકો એ જાણતા નથી કે ગંદકી થી લોકો નુ નુકસાન થાય છે પણ કંપનીવાળ
એમ છે કે કઈ ના થાય તે માટે આપડે સરકાર ને મંજૂરી કરવા પડે કે ગંદકી ના થવા જોઈએ અને સ્વચ્છ રાખવું જોઈએ તે માટે આપણે સારું કરવું જોઈએ પણ સમજતા નથી તમારે શું ગયું
હા તમારી વાત સાચી છે કે આપણે અ સરકારશ્રીને વિનંતી કરવી જોયે કે એવા વિસ્તારમાં કંપની રાખે જ્યાં ત્યાં એવું બધ નિકાલ કરવાનો ઉપાય રહે કે એક વિસ્તારમાં જ કમની રાખવી જોઈએ આપણા ગુજરાતમાં એ ગુજરાતીઓ ખુબ જ વધુ પ્રકારે કંપનીઓ ખોલે છે અને ખુબ એવા ધંધાઓ કરે છે અને અન્ય લોકોને રોજગારી પાઠવે છે અન્ય રાજ્યોને એટલે હ ત્યાં ઉદ્યોગનું પ્રમાણ સૌથી વધારે સુરત એ સુરત દ સુરત શહેરમાં ઘણા પ્રકારના ઉદ્યોગો હોય છે ત્યાં ઘણા પ્રકારની ગંદકીઓ જોવા મળતી હતી પણ હવે ધીરે ધીરે હમ્મ સાફ સફાઈ સારી સાલવા લ માંડી અને જેના લીધે હમ્મ કચરા નો પ્રમાણ ઓછો મને લાગવા લાગયો અમારા પેલા રસ્તા ને એવાજ કચરા નાખી જતા હતા અમારા બે રસ્તા શે એક જૂનો રસ્તો અને નવો રસ્તો અને જૂના રસ્તા પર ગમે તે કચરો નાખી દે ગમે તે વસ્તુ નાખી દે અને જેના લીધે ખુબ મ બીજમારી પડે છે અને તે કચરો નાખવો કે અન્ય વસ્તુઓ કરવી પણ ખુબ જ હાનિકારક છે અને તેના લીધે આપણને પણ કચરો ગમે ત્યાં નાખવો જોઈએ નહી અને કચરો કચરા પેટી નાખવો જોયે
જાડીયા
હવશ્ય રાખવા માટે આ છે